હેલો હેલો હું આદિત્ય બોલું છું બોલો તમે કેમ છો
બોલો
અ
બોલો બીજું આજે સુ ટોપિક ડિસ્કસ કર કર ડિસ્કસ કરીએ. હેલો
હા બોલો ની
અ આજે શું ટોપિક ડિસ્કસ કરીએ.
ટ્રાવલ માટે કરીએ ટ્રાવલ માટે ઉજ્જૈન ઉજ્જૈન જવાનું એમથી જવાનું તો
ઓકે તો તમે એટલે જ્યારે બી ટ્રાવેલ કરો શું પસંદ કરો છો એટલે શરૂઆથી પહેલા તમે શું કરો છો ટ્રાવેલ કરવા પેલા પ્લાનિંગ કરો છો
બધું કરી
જો તમે એવું હોય કે તમે પ્લાનિંગ કરો અને એ સક્સેસફુલ થઈ જાય
હલો હા અવાજ આવે છે. છે.
આનંદ આનંદ જે તમે પ્લાનિંગ કરો છો એ
તમારો અવાજ ધીમો આપ્યું છે.
જે તમે પ્લાનિંગ કરો છો એ જો એક્ઝિક્યુટ થઈ જાય તો તમને અ આનંદ આવે છે.
આવે જ નહી ભાઈ પ્લેનિંગ કરીએ ને પછી ટ્રાવેલ કરીએ તો
હમ્મ બીજું તમે શું શું શું શું વિચારો છો ફરવા માટે
ફરવા માટે તો એ જ અ વિચારીએે કે જો ભાઈ જાવાનું કમ્ફર્ટેબલી ને એ બધું પ્લાન કરીને જ જાવાનું કેમકે હું એમાં પછી એમ નહી થવા જોઈએ ત્યાં જઈને મગજ મારી બધું નહી થાવા ટ્રાવલ કરવાનું એટલે મજા કમ્ફર્ટેબલી અમે તો આપડો ગ્રુપ લઈને જ જાય અમાર ચાર પાંચ જણા છે.
તો આપડે ગ્રુપ માટે એટલે શું શું જરૂરી છે આવા જવા માટે શું શું કરવું જોઈએ.
જરૂરી એટલે કઈ જરૂરી નથી તો હું દોસ્તાર છે બધા એમ તો પ્લાનિંગ કરવાનું ને પ્લાનિંગ કરીને નીકળી જવાનું.
હમ્મ, તમે શું કરો છો? એટલે પ્લાનિંગ કરવા પછી તમારું જો ત્યાં પહોંચી જાય પ પછી તમને શું
પેલા તો આપડે હોટલ હોટલ વોટલ લેવા પડે આપડે પછી હોટલ લઈને પછી આપડે બધું પ્લેન જે ક્યું કે ક્યાં ફરવાનું આપડે ને ક્યાં જવાનું ને હું હું એક્સપ્લોર કરવાનું એ બધું કરીએ આપડે.
સરસ.
અને તમે ક્યાં જાઓ તમે કશે જાઓ ટ્રાવેલિંગમાં?
એવું હોય કે જો ફરવા જવાનું હોય તો અમે પે પેલા છે ને
એજ તો છે ભાઈ એ તો બધે કરીએ જ મે હું રોજ ના તમે ક્યા ક એક્સપ્લોર કર
હમણાં રિસેન્ટલી હું અહિયાં બનારસ ગયો હતો ત્યાં સુ સુધી હું ખૂબ જ ત્યાં માટે ખૂબ જ પ્લાન કર્યો અને ખૂબ અમે ટિકિટ બુકિંગ તાત્કાલિક પહેલાં જ કર્યો. પછી અમે શું જો અમારું ટિકિટ બુક થઈ ગયું રિઝર્વેશન થઈ ગયું
ઓકે સરસ સરસ બનેરસ્ તો ફરવાનું જગ્યા છે એકદમ.
ખુબ ખુબ જ મોટી જગ્યા છે. ત્યાં આપડે તે એટલે એ કહેવાય કે બારા જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ મુખ્ય જ્યોતિર્લિંગ છે.
એ બી છેને ગાઢ બો
શું કેવો છો તો માર અવાજ નથી આવતું?
તમે ત્યાં બધું ગાઠ ફરી્ આયવા?
ત્યાં બવ બધા ઘાટ છે. આઈ ગેસ તા ચોરાસી સિકટી ફોર ઘાટ છે ત્યાંથી હું જરાક એમાંથી ફીફ ટી પરસન્ટ કે થર્ટી પરસેન્ટ ઘાટ અમે કવર કર્યા તા.
હેલો.
હેલો. ત્યાં હમણાં બવ બધા ઘાટ છે ત્યાંથી અમે વીસ ત્રીસ ટકા અમે અ એટલે ઘાટ કવર કર્યા હતા.
ઓકે. ત્યાં તો આપડે જવાનું કેવી રીતે જવાય? આપડે ત્યાં જવાય
બવ બધા બહુ બધા લોકો છ છે ત્યાં જો ગાડીથી જવાય ને બવ બધા છે જો ઘાટ ફરવા માટે જો ચાલતા ચાલતા હોય એ લોકો પર્યટકો ત્યાં
એમ મે મેં કેવા માંગુ ત્યાં ગાડી લઈ જવા પડે કે ગાડી વગેર આપણે કામ થાય? જે ટ્રેન થી ગઈ ટ્રેન થી
એટલે જે તમે જાઓ--. ઘણા બધા લોકો ત્યાં, પ્લેન થી જાય છે અને ઘણા બધા લોકો ત્યાં ટ્રેનથી જાય છે આપણે શું, આપણે ક્યારેક પણ-. આપણા જે--. બજેટમાં હવે એ હિસાબે આપડે જવું જોઈએ.
ઓકે અને તમારું શું બજેટ હતું ત્યાં તમે ગલા હતા તો.
અ અમે આવું કઈ બજેટ સેટ નથી કર્યું પણ આપણે છે ને એક ડેડલાઈન હતી કે એ પાંચ હજાર થી વધારે ખર્ચા નહી હોવું જોઈએ. કેમ કે એ હિસાબમાં--. આપડે જે બધું ટ્રાવેલિંગ બધું એ કોસ્ટ ઇનિશિયલ કોસ્ટ બધું આવી ગયું.
તમે કેટલા જણા હતા?
અમે લગભગ દસ જણા હતા.
ઓહ હો બહુ બધા એટલે બહુ દિવસ ફરીને આવ્યા હતા.
હા એટલે સાજ--. આઠ દિવસનું કઈક ટ્રીપ હતું, એમાં શું કે બધા લોકો માટે બધા અલગ અલગ મેનેજમેન્ટ કર્યું અને બહ, બધા ઘણા બધા હોટેલો અમે ફરી આવ્યા, પછી ત્યાં ફરવા માટે બહ વિદેશ--. ને વિદેશના વિવિધ પ્રકાર લોકો આવ્યા હતા.
હા એતો મેં એ તો મે આપડે--. મને બી ખબર હ પર ઓનલાઈન જોવ--. બધા ત્યાં બધા જગ્યાથી ત્યાં ફરી ફરવા માટે. પબ્લિક આવેાવજ એમ.
ત્યા ત્યાં ખુબ ખુબ જ પર્યટકો ન આવન. જ રે છે. અ એમ કેહેવાય કે જે વારાણસી હોય છે ખુબ જ સુંદર. સુંદર એટલે બહુ સુંદર.
હમણાં હમણાં મે તમને એમ. કેવું કે આપણા મને જવાનું હોય તો કાં જવાય આપણાથી.
તમને અહિયાં જો તમે જ્યાં ને બી રવાસી હો ત્યાંથી. તમને ડાયરેક્ટ ટ્રેન મળી જશે તેનું તાત્કાલિક રિઝર્વેશન કરાવો પછી તમને એકાદ મહિના પછી. જે બી તમારી પ્લાનિંગ હોય એને લઈ તમે કેવી રીતે જવાનું ક્યાં કરવાનું ક્યાં રહેવાનું. બ તમને ડિસડ કરવું પડશે પછી ત્યાં પહોચશો પહચીને તમે એટલે ફ્રેશ થશો પછી તમે એટલે જેમ જ તમે એ ભૂમિ પર ઉતરશો તેમને એમ લાગે કે તમને બહુ બધા એટલે. પ્લાનિંગ બાકી છે એ બધું તમને એક્ઝિક્યુટ કરવાનું છે.
પેલા થી પ્લાનિંગ કરીને જવાનું એમને.
પના પહેલાંથી જ પ્લેનિંગ કરવાની પછી ત્યાં પહોંચીને આપણે એ બધું એક્ઝિક્યુટ.
ઓકે ઓકે સમજી અને હમણાં. એટલે ત તમે તમારું રેવાનું ગા છે.
રવાનું તો એવું હોય કે. આપણેે જે બી હોય ને. એ એટલે.
નઈ એમ નહિ એમ નહ તમારું હમણાં રહેવાનું કાં છે તમારું ઘર કાં છે એમ.
રેવાનું એવું હોય કે જે બી હોય એમ સરસ માટે જ હોય છે કેમ કે અહિયાં બ ઘણા બધા લોકો લોકોનું આવન જાવન રહી છે.
કેવું તમે હમઇજા નથી થી. બનારસ થોડી મુકાવડા તમારું રિયલ લાઈફમાં પૂછું રિયલ લાઈફમાં તમે કા રહો એમ?
રેવાનું નહી કેવાય કેમ કે આવું છે કે અહિયાં બહુ બધા લોકો ન પર્યટકો અવાજ જવન રહેેવાય જ છે.
કે ઓકે.
પર્યટકો લોકોનું આ એટલે આ સ્થળ પર ખૂબ જ લોકોનું હ ઘણા ઘણા બધા લોકોનું અહિયાં છેને ખુબ જ ખુબ જ પ્રેમ હોય છે જગ્યા રિલેટેડ આપણેે.
ઓકે ઓકે.
છો જવા મા
જવાનું છે મને એના માટે મે કીધું કે ચ કોઈ વાત કરું તો પૂછી લઉં ક્યાં જવા એ ક્યાં ફરી ફરવા માટે હારુ છે જગ્યા કઈ હારી ને કેટલો બજેટ ને એમ બધું પૂછીને જાય તો સારું એમ.
કેમકે તં ત્યાં એ લોકોની જે જે તમે જો પોતે ફરવા જાઓશો એટલે તમારી ફેમિલી ફેમિલી ફ્રેન્ડ સાથે કઈ બી જશો તો તમને ખુબ જ આનંદ આવશે. તમે એકવાર
તેજ વિચાર્યું કે ભાઈ જવાઈ જવાઈને ફરીને આવું એમ.
માં એક વાર તો આપણેે આ જે આનંદ ભરૂ સ્થળમાં એક વાર આ વારાણસી તો જવું જ જોઈએ. તમે શું તમે બી કઈ ટિપ્પણી આપો વારાણસી વિશે જો તમે ક્યારેક જોયેું હોય સોશિયલ મીડિયા પર.
મેં તો સોશિયલ મીડિયા પર જોવું ને મને બહુ હારું ગમે મને ગમી ગયું એના માટે મે સોચુ આવો.
વાંધો નહી કેમકે એમાં શું છે કે બહુ બધા લોકો એટલે ત્યાં ફરવાનું વિચારે છે પણ એ લોકો નહી જઈ શકે કેમકે જે બી નીચેના રાજ્યમાં રહી જેમ કે
આવ આવતમાં.
જે બી સાઉથ ટાાઈમ ટાાઈન્ડ ઓફ રહી તેમને જવા માટે ખૂબ જ વાર લાગે અને ખૂબ.
બ એટલે બ ડિસ્ટન્સ બું કવર કરવા પડે એ.
ઘણા બધા લોકો જઈને બી ત્યાં નહી જઈ શકે. એ જે એમનું જરાક છે વાતાવરણના રિલેટેડ.
આપડે રામે સ્વરમ ભી છે ને આવું.
હમ સાઉથમાં તમે જાઓ. તો પછી તમને રામેશ્વરમ પડશે અહિયાં જે નોર્ધન પબ્લિક છે. એ ત્યાં નહી પહોંચી શકે કેમ કે. તો છે ને ખુબ જ.
ઓકે જવાનું છે બધું જગ્યા એમ પેનિંગ કરું છું પણ. જોઈએ કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ.
હમ એ શું છે એમાં ખાવા પીવાનું તમે કેશો. તો એક એવરેજ છે કેમ કે કઈ કઈ જે ફેમસ વાનગીઓ છે એ તમે કહી શકો છો કે બહ એટલે. કાઇન્ડ ઓફ છે એટલે એ બધી ફેમસ છે એ સારી જ છે. ને કોઈ કોઈ એવી છે કે. કે જેમને બહ ઘણા બધા તાપ આપી લીધા એટલે ઓવર હાઈપ છે.
ઓકે ઓ આપડે કઈ આપણે ઓકે કઈ બનારસ ન પાન એ બધું બહુ ફેમસ છે ત્યાનું તો
બનારસ નું શું ફેમસ છે. હા તમે જો જોયું હશે કે. ખુબ ઘણા બધા સોશિયલ મીડિયા પર લોકો આવું કે છે કે બનારસ માં જાઓ તો પાન એટલે ખાઈ જ જવું જોઈએ. પણ તમને એવું. છે કે તા પાનને અને બધીને બહ બધી ડિમાન્ડ છે... અને ખુબ મોટો માર્કેટ છે.
ઓકે તમે તમે ટ્રાય કર્યો હતો ત્યાં.
શું કેવું છો.
તમે એકર ટ્રાય કર્યા ત પાન વાન.
હા આપડે ટ્રાય કરીએ છે અને હું કેવું છું આ વિષય પર તમારી સાથે વાત કરવાનો ખુબ જ આનંદ આવ્યો ધન્યવાદ આભાર.